હલો.
કેમ છો તમે?
હા હું મજામાં છું તમે કેમ છ?
હું પણ મજામાં છું આજ કાલ હવામાન તમને એવું નહીં લાગે બહુ બા લઈ રહ્યું છે.
ઘણું બધું બદલાવ થઈ ગયો છે કાલથી તો એટલી એટલી બધી ગરમી હતી અને આજે થોડું ઠંડક લાગી રહી છે.
હા સાચી વાત કહી પેલા તો ઋતુઓ એકદમ સ્પષ્ટ રીતે રતી હતી હવે બધું મિક્સ થઈ ગયું છે.
હા પણ આ બધું છે ને ગ્લોબલ વોર્મિંગના કારણે બધું થઈ રહ્યું છે એના લીધે જ હવામાનના હવે કોઈ ઠેકાણા નથી બહુ બધા ફેરફાર થયા છે.
હા પેલા ઉનાળો એટલે ઉનાળો શિયાળો એટલે શિયાળો હવે તો ડિસેમ્બર માં પણ ગરમી લાગે છે અને જાન્યુઆરીમાં પણ વરસાદ પડે છે.
ક્યારેક એવો પડે કે એનો કોઈ ભરોસો જ નથી. તો ગમે ત્યારે ગમે તે સિઝનમાં વરસાદ આવી જાય છે.
સાચું કહ્યું ક્યારેક તો એક સાથે એટલો વરસાદ પડે કે પૂરની સ્થિતિ થાય અને ક્યારેક આખું મોસમ સકું જ સૂકું રહે છે.
સાચી વાત છે તો અ તમને આ બધા ઋતુમાંથી કઈ ઋતુ ગમે છે.
મને તો શિયાળો બહુ ગમે છે ઠંડી હવા ગરમ ચા અને આરામદાયક વાતાવરણ
અરે વાહ અને શિયાળામાં તો કેટલું બધું ખાવાની પણ ખૂબ મજા આવતી હશે ને.
હા શિયાળામાં તો ઉબાડિયું ગાજરનોો હલવો ખાવાની ખુબ મજા આવી જાય છે.
હા એ બધી વાત તો સાચી છે. પણ મને તો છે ને વરસાદ વરસાદ એટલે કે ચોમાસાની ઋતુ મને તો બહુ જ ગમે છે.
કેમ
વરસાદમાં જે ભીની ભીની જમીનની સુગંધ આવે છે ને એ મને એટલી પ્રિય છે ને કે એના સામે તો મગ ઘ મોઘા પરફ્યુમ બી ફેલ લાગે છે મને જે માટીમાંથી વરસાદમાં જે સુગંધ આવે છે એ મને ખૂબ જ ગમે છે અને જ્યારે વરસાદ પડતો હોય તો ચા અને ભજીયા ખાવાની એક અલગ જ મા મજા છે એમાં તો એટલો અદ્ભુત આનંદ થાય છે.
હા એ તો તમે સાચું કહ્યું વરસાદમાં બહ આ કીચડ અને ગંદગી પણ થાય છે.
હા એ વાત તો ખરી કે થોડુંક ચોમાસામાં કીચડ અને એના લીધે ટ્રાફિકની સમસ્યા તો ઊભી થાય જ છે પણ તો પણ છતાં પણ મારી પ્રિય ઋતુ તો ચોમાસ જ છે.
અચ્છા અને ઉનાળા વિશે તમારો શું વિચ ચાર છે.
અરે ઉનાળા વિશે તો તમે પૂછો જ નહીં ઉનાળો તો મને એટલો મુશ્કેલ લાગે છે ખાસ કરીને તો આ ઉનાળામાં મે મહિનામાં તો કેટલા હેરાન થઈ જાય કેટલી સખત ગરમી પડે છે. હ.
હા તમે સાચી વાત કહી ચાલીસ ડિગ્રી ઉપર જાય. બહાર નનીક ઘડવું મુશ્કેલ થઈ જાય છે આપણને.
હા ઉનાળામાં ગરમી તો બહુ જ પડે જ છે પણ ઉનાળાની એક વાતની હું રાહ ખૂબ જ જોતી હોઉં. જો કે ઉળા આપણને કેરી ખાવા મળે છે અને એ મને બહુ ગમે છે.
હા વાત તો સાચી કરી કે એ વગર ઉનાળો અધૂરો છે.
સાચી વાત છે ભલે ઉનાળામાં ગરમી લાગે બહુ જ આપણને બહાર નીકળવું મુશ્કેલ છે પણ કેરી ખાવાનો એક અદ્ભુત આનંદ છે. અને તમને શું લાગે છે કે આજે હવામાન બ બદલાઈ રહ્યું છે તો તેનું મુખ્ય કારણ શું હોય શકે?
મારા હિસાબે જે હવામાન બદલાઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ પ્રદૂષણ છે વૃક્ષો કાપવામાં આવે છે કાર્બન કારખાનાઓ માંથી ધુમાડો નીકળે છે અને લોકો પણ પર્યાવરણ ધ્યાન નથી રાખતા પ્લાસ્ટિક નો ઉપયોગ પણ બહુ વધી ગયો છે મારા ખ્યાલથી હવામાનમાં બદલાવ ન કારણ તો આ હોઈ શકે છે.
હા સો ટકા સાચી વાત કરી બિલકુલ આ જ કારણ છે. પણ આપણે આ હવામાન સુધરે એવા પ્રયત્નો પણ તો કરી શકીએ છ છેએ ને તો આપ આપણે એમાં શું શું કરી શકીએ જો સૌથી પેલા તો આપણેે વૃ શો વાવી વાવવા જોઈએ.
હા અને પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોએ. જોઈએ.
બિલકુલ સાચી વાત છે અને પાણીનો બચાવ કરવો જોઈએ કે પાણીનો દુરુપયોગ પણ આપણે ના કરવો જોઈએ કારણ કે પાણી પણ હવે ઓછું થતું જાય છે.
હા એ તો તમે સાચી વાત કહી તમને ક્યારેક એવું લાગ્યું છે કે ઋતુઓ હવે સમયસર આવતી નથી.
હા બિલકુલ પહેલાં વરસાદ જૂન મહિનામાં આવતો હતો હવે તો ક્યારેક જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ આવે છે હવે તો વરસાદનો કોઈક સમયગાળો જ નથી ગમે ત્યારે વરસાદ આવી જાય તમે હમણાં જ જોયું હશે ને. હવે બે દિવસ આગળ પણ કેવું વાતાવરણ ફેરવાઈ ગયું હતું અને વરસાદ પડી ગયો હતો આ ઉનાળાની સિઝનમાં પણ વરસાદ આવી ગયો હતો.
હા તમે સાચી વાત કહી. પેલા ત્રણ ચાર મહિનામ તો શિયાળા રહેતો હવે તો થોડાક જ દિવસ શહે છે.
બિલકુલ હવે તો શિયાળામાં પણ એ એટલી ઠંડી નથી લાગતી પહેલાં તો શિયાળો એટલે તમે જોતા ને કે ડિસેમ્બરમાં કેવી ગુલાબી મહિનાની જે ઠંડી કે એવી ઠંડી લાગતી હતી હવે તો શિયાળો શિયાળો જેવો લાગતો જ નથી અને ગામમાં તો હવામાન શહેર કરતાં અલગ જ હોય છે.
હા તમે સાચું કયો ગામમાં હ હવા શુદ્ધ હોય છે. એટલે ત્યાંનું હવામાન સારું લાગે છે અને શહેરમાં તો ધૂળ અને પ્રદુષણ વધારે હોય છે.
એટલે તો શહેરમાં ગરમી વધારે લાગે છે અને ગામડાઓમાં આપણને કેવી ઠંડી લાગ અ ઠંડક લાગે અને એકદમ શુદ્ધ હવા મળે કેમકે ત્યાં હરિયાળી વધારે છે વૃક્ષો વધારે છે આટલી બધી ટ્રાફિકની સમસ્યા ત્યાં નથી આટલું પ્રદૂષણ નથી શહેરના મુકાબલે ગામડામાં સારું વાતાવરણ છે.
હા તમે સાચું કહ્યું તમને. હક્ કયું હવામાન તી આરામદાયક લાગે છે.
મને તો હળવો અને ઠંડો પવનવાળો હવામાન જ ખૂબ સરસ લાગે છે. છે કે જ્યાં ઠંડો ઠંડો પવન આવતો હોય અને જરાક વાતાવરણમાં ઠંડી હોય. એવો હવામાનમાં મને સારું લાગે છે.
હા તમે સાચું કયુ મને પણ એવો જ વાતાવરણ ગમે છે. છે.
બિલકુલ, અને શું તમને શું લાગે છે કે ભવિષ્યમાં હવામાન વધારે ખરાબ થઈ શકે?
અ જો. આપણે હવે ધ્યાન નહી આપીએ તો ચોક્કસ ખરાબ થઈ શકે.
સાચું કીધું એટલે તો આપણે દરેક જણને હમણાં જ પર્યાવરણ માટે જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. ને હવે હવે તો સ્કૂલોમાં પણ એ વિષય પર ધ્યાન આપવામાં આ આવે છે છોકરાઓને અ પર્યાવરણ વિશે સમજાવવામાં આવે છે, પ્રદૂષણ ન ફેલાવો એ વિશે ખૂબ જ શિક્ષણ આપ વામાં આવે આવેે છે.
હા, બાળકોને શરૂઆતથી જ શીખવવું જરૂરી છે જેથી એ લોકોને ટેવ પડી જાય શું તમને ક્યારેક હવામાન બદલાવાનો સીધો અસર અનુભવ્યો છે?
હા, ગયા વર્ષે એટ એટલી બધી ગરમી પડી હતી કે બીમાર હું બીમાર થઈ ગઈ હતી, અને હવામાન બદલાવાથી મારા શરીર પર ઘણી અસ સર થઈ હતી.
હા તમે સાચી વાત કહી એટલે જ હવે લોકો એસી અને કુલર નું વધારે યુઝ કરે છે પણ એ પર્યાવરણ માટે નુકસાન કરે છે.
સાચી વાત. છે આપણે આપણા પર્યાવરણને બ બચાવવા માટે જરૂરી એવાં પગલાં તો લેવા જોઈએ છે અને જો તમને યાદ છે કે આપણે બાળપણમાં આ વરસાદમાં કેવી મજા કરતા હતા! અત્યારે તો બાળકો વરસાદમાં રમવાનું અ ત્યારનાં બાળકો તો વરસાદમાં રમવાનું ભૂલી જ
હા આપડે કેમ બધા અહ-અહ ન કપડા પહેરીને બહાર ભી અહ વરસાદ આવે ત્યાં ભીગાવા જતા હતા, પછી જ્યાં પાણી ભરાઈ જાય ત્યાં કૂદકો મારતા તા એકબીજા પર, પાણી ઉડાવતા હતા કેટલી મજા આવ તી હતી. આજના ખાલી છોકરાઓ ફોનમાં જ પડી રહે છે.
બિલકુલ. હવે તો વરસાદ પડે નહીં કે લોકો સીધા ઘરમાં ભરાઈ જાય છે, અને બહાર જવાનું ટાળે છે, કારણ કે હવે વરસાદ સાથે ગંદગી અને ઘણી બધી સમસ્યાઓ આવે છે ને એટલે.
હા એ તો તમે ચોક સા સાચું કહ્યું. તમને એવું લાગે છે કે શહેરમાં વરસાદ નો અનુભવ અલગ હોય છે?
હા ચોક્કસ. જો ગામમાં વર્ષા શુદ્ધ અને આરામદાયક લાગે છે. જયારે શહેરમાં તો ચારે બાજુ પાણી ભરાઈ જાય છે અને એના લીધે ટ્રાફિક જામ થઈ જાય છે. એટલે મને ગામડામાં વરસાદની સિઝન ખૂબ જ ગમે છે.
એ તો સાચ ચી વાત કહી. તમે ક્યારેક હિલ સ્ટેશન ગયા છો? શિયાળ માં
હા એક વખત વખતું ગઈ હતી ને મને ત્યાંની ઠંડી એકદમ અલગ જ લાગી હતી અને શિયાળામાં છે ને હિલ સ્ટેશન પર જવું મને ખૂબ જ ગમે છે એક અલગ જ વાતાવરણ હોય છે ત્યાં અને એકદમ શુદ્ધ હવા હોય છે.
હા એ તો તમે સાચું કહ્યું તો હવે અંતમાં તો આપણો એજ નીકળે છે કે આપણેે અ અગર આપણને બધી જે ઋતુઓ છે તે વ્યવસ્થિત રીતે આવે તો આપણે પ્રદુષણ ઓછું કરવું જોઈએ પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. ગ્લોબલ વોર્મિંગ જેનાથી ઓછી થાય તેના સ્ટેપ્સ લેવા જોઈએ.
બિલકુલ સાચી વાત કરી બસ આપણને પર્યાવરણને નુકસાન ના પહોંચાડવું જોઈએ અને ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય એવાં પગલાં ભરવાનો પ્રયત્ન કરીશું આપણે
હા ચાલો તો પછી હા બાય.